હેલો
હેલો
શું કરો છો
કઈ નથી યાર એમ નાસ્તો આમ બનાવીને મોકલી દીધો અને ને
તમારી અવાજ બહુ ઓછી આવે છે કેમ
ઓછી આવે છે આ જો અભી
પાકર
અભી સારું આવે
હા હા હા બસ બરાબર છે
આ કેમ ને તો ખબર નથી પડતી કઈ
હા
હ શું કરો તમને
બસ બઠા હતા આજ હું તમારી સામે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર મારા વિચાર રજૂ ું કરવા માટે ઉભો ઊભી છું યુવા શક્તિ દેશનો તાકત
હા સારું સારું યુવા શક્તિ તો તો હ તો આપને ભવિષ્યની પાસે જોવે છીએ
સાચી વાત હોું તો યુવા તો દેશનું ભવિષ્ય હોવે ને હોવે છે અ કોઈ પણ દેશની સાચી તાકત વક્ત ભક્ત તની સેના સંપત્તિ કે મોટા મોટા ભ બવનોમાં પતિ હોતી દેશની સાચી તાકત તો દેશના યુવા હોય છે અહીના યુવા આપત્કાલીીન નેતા વૈજ્ઞાનિક ડૉક્ટર ન્જીિનિયરિંગ શિક્ષક કિસાન સૈનિક અને ઉદ્યોગપતિ બને છે એટલે યુવાઓ દેશનું ભવિષ્ય કવાય છે
સારી વાત છે તમે આને કોઈ પણ દેશ ની તો સાચી તાકત તેના યુવા ના હોય તો યુવાનો પાસે જોશ છે ઉત્સાહ છે અને મહેનત કરવાની તાકત છે અને નવા વિચારો ને હકીકત માં બદલવાની ક્ષંતા છે જે જે દેશમાં આપડ જોવ ને જે દેશમાં યુવાનોની જાગ્રત સંસ્કારીને અને મહેનત હોય છે ને તે દેશ દુનિયામાં આગળ વધે છે
સાચી વાત બહુ સરસ વાત યુવાઓ માન દુવામાં જોુસ તો હોય છે ને અને ઉમંગ હોય છે સાહ છો તો સાહસ હોય છે નવ નવું સીટ નવું શીખવાની પણ ઈચ્છા બહુ હોય છે અને કોઈ પણ મુશ્કેલ સામનો કરવાની હિંમત હોય છે જો દેશના યુવા મજબૂત સંસ્કારી શિક્ષિત અને મહેનતી હોય છે તે દેશ જરૂર પ્રગતિ કરે છે
આપણું ભારત બી તો જોવું ને ભારત બી તો યુવા દેશ છે આપણા દેશ લાખો યુવાનો પોતાના સપના પૂરા કરવા માટે મહેનત કરી રહ્યા છે કોઈ તો ડોક બનવા માંગે છે અને કોઈ એન્જિનિયર બનવા માંગે છે ને કોઈ શિક્ષક તો કોઈ વૈજ્ઞાનિકને સૈનિક બનીને દેશ સવા કરવા માંગે છે આ બધા યુવાના મળીને દેશ ભવિષ્ય બનાવે છે
સાચી વાત
આપડે તો બધા એ સારું શિક્ષણ મે મેલવું જોઈએ કે વડીલો નો આદર કરવો જોઈએ અને તમેનો ઉપયોગ કરવો તોઈ અને તેજ પ્રત્યે આપણી ફરજ નિભાવણી જોઈએ ત્યારે યુવા સાચ તમાર ઉપર ચાલે છે નહી તોય ત્યારેય દેશ પ્રગતિ પરક ી કોચ
સાચીવાત અને આજ ભારત વિશ્વનો આ
આજે હા આવે જ આપડે યુવાનો યુવા એ દસ તો અમૂલ્ય સંપતિ છે. જે દેશ પાસે જાગૃત અને સંસ્કારી યુવા હોય નહી, તો એ દેશને પ્ર
યુવા પાસે
સાચી વાત સાચી અને
હ
અને આજ ભારત વિશ્વના સબસે મહાન દેશોમાંથી એક છે. આપણા દેશની માટી વસ્તી યુવા છે આ આપણા માટે ખૂબ મોટી તાકત છે, મોટી તાકત છે. જોુવા યવાના યોગ્ય માર્ગદર્શન મળ સારી શિક્ષા મળે અને દેશ માટે કામ કરવાની પ્રેરણા મળે તો ભારત દ ક વિશ્વમાં નંબર વન બની શકે છે. શું કહેવો તમે
સારું કહું આપણે આજે તો ભારત દુનિયા માં સાઉથી વા દેશોમાંથી એક છે. એ આપણા માટે ખુબ મોટી તાકાત છે જો આપણા યુવા, સાથી સામે મહેનત કરે ને તો આપણે ભારત ને વિકસિત રાષ્ટ્ર બનવા બનતા વાર નહી લાગે
ને આપ યુવા માત્ર પોતાની કારકટ બનાવવા માટે નથી પીલતો પણ સમાજ અને દેશ માટે પણ જવાબદાર છે. કે ગરીબ ની મદદ કર ગરીબ ની મદદ કરવી હા, પર્યાવરણ બચાવવું અને પાણી બચાવવું સ્વસ્્છતા રાખવી ટ્રાફિક ના નિયમો નું પાલન કરવું મતદાન કરવું અને દેશ, ના કાનૂન નું સન્માન કરવુ આ બધી બાબતોમાં માં યુવા આગળ જોવા જોઈએ
સાચી વાત પંદ તિ્યાહાસ જોઈ તો અનેક યુવાઓ દેશ માટે મહાન કાર્ય કરી્યા છે. અનેક સ્વતંત્ર સ્વતંત્રતા સેનાનીઓ નાની ઉંમર ઉમરે દેશની આઝાદી માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું તેમના ત્યાગ આપણે ક્યારે ભૂલ્યો જ ભૂલ્યો જાય નથી. આજ પણ હજારો યુવા દેશ સેના અને પોલીસ અન્ય ક્ષેત્રોમાં દેશની સેવા કરી રહ્યા છે. અને દેશની રક્ષા કરવામાં આગે આવી રહ્યા છે
સારું કય્યું, તમને આજના તો સમયમાં જો તો માં મોબાઈલને અને સોશયલ મીડિયા અને યુવા જીવન, નો ભાગ બની ગયા છે. જો આ સાધનો નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે ને જ્ઞાન શિક્ષણ અને રોજગારની ગણિત ગણી તક મ મળી શકે તે પણ જો આનો દુરુપયોગ થાય, નની તો સમય પ્રતબ્ય પ્રતિભાને અને ભવિષ્ય બંને નું નુકસાન થાય છે. એટલી જ તો ટેકનોલોજીને સાધન બનાવવું જીવન નું લક્ષ્ય નથી
સારું સારું આખુબ વાત સારી કઈ અને આઈનો સમય આઈને સમયમાં યુવાઓ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે યુવા વખતે નોકરી માટે નથી પણ સાર નાગરિક બનવા માટે પણ જરૂરી છે શિક્ષાથી વિચારધારા વધે છે નિર્માણ લેવાની ક્ષમતા વધે છે છે અને સમાજની સેવા કરવાની ભાવના પેદા થાય છે
સારી આપણા તો ઇતિહાસમાં પણ ઘણા યુવા વીરો એ દેશમાં પોતાનું સર્વ અર્પણ કર્યું હતું તેઓ એ બતાવ્યું કે સાચી દેશ ભક્તી ઉંમર જોતી નથી આ છેે પણ તો આપણા જવાના તેમા પર દેશ ની રક્ષા કરી રહ્યા છે વૈજ્ઞાનિકો ડોક્ટરને અને ન્જિનિયરોને શિક્ષણને અને કિસાનો ને મજબૂત બનાવી રહ્યા છે અને યુવા પાસે એક વિચાર દુનિયા બંધી શકવાની તાકાત હોય છે એટલે જ સકારાત્મક વિચારો રાખો ને મહેહનત કરો ને અને માતા પિતા અને એ ગુરુજનો નું સન્માન કરવો અને એ સા પછા લો મેં તો એટલું જ કઉ કે યુવા શક્તિ એ દેશની સાચી તાકાત છે યુવા મજબૂત તો દેશ મજબૂત યુવા સફલ હો તો દેશ સફલ હોય
સાચી અને યુવા વખત પુસ્તકો નું જ્ઞાન જે નથી ભળેલું પણ જીવનનું જ્ઞાન પણ વળેલું જોઈએ સુપદ
હમ સારી વાત કઈ આ કે આપને એક બલે એક નાનકડું બીજ જયારે જમીનમાં વાવામાં આવે છે ને ત્યારે ધીરે ધીરે મોટું બ્રસ બને છે અને અનેક લોકોને છાયુંને ફલ ને અને જીવન આપે છે એની એજ રીતે આજનો યુવા આવતી કલના ભારતનુંું ભવિષ્ય છે જો યુવા સાચા સંસ્થને સારું શિક્ષણને અને મહેનત સાથે આગળ વધ ન તો દેશને પ્રગતિ કરતા કોઈ રોકી શકતું નથી
સાચી વાત બહુ સરસત
હા તો યુવા પાસે તો સપના ને જોવાની હિંમત હોય છે પણ એ સપના પૂરા કરવા માટે તો દિવસ રાત મહેનત કરવાની ત્યારે પણ હોવી જોઈએ મહેનત વગર સફળતા મળતી નથી ને અને જો યુવા જે યુવા સંઘર્ષ થી ડરતા નથી ની એજ જીવનમાં મોટી સિદ્ધિ મળવે છે
બહુ સારું વિચાર તે આપણા બહુ સારું
હમ એટલા જ તો મા